હા. હવે તમે કયાં-કયાં પ્લાન્ટસ વિચાર્યા છે તમારા નવા ઘરમાં તમારો શુભ પ્રવેશ કરવા માટે? એર પ્યોરિફાય કરવા માટે?
હા, પીસ પ્લાન્ટ આવે છે, એક વ્હાઈટ કલર નું આવે એ ફ્લાવર આવે, તમને ખ્યાલ હશે તો. તો બહુ સુપર આવે, આમ દેખાવામાં બી સુંદર હોય અને એ છેને ખાસ કરીને અસ્થમાલ પેશ માટે બહુ સારું કારણ શું છે ખબર બધા પ્લાન્ટ જે છે બધા છોડવાઓ તો એ લોકો દિવસના ઓક્સિજન આપે પણ રાતના તમને કાર્બન ડાયોક્સાઇડ કાઢે. બરોબર અને આ એક જ પ્લાન્ટ એવું છે કે કે જે દિવસે તમને ઓક્સિજન આપે ને રાતના બી ઓક્સિજન આપે. અને આ પ્લાન્ટને શું જોઈએ ખબર છે, સૂર્યપ્રકાશ નથી જોયતો. બે એને જોઈએ છે તમારે ભેજ જેટલો ભેજ હશે ને એટલુંજ વધારે ગ્રો કરશે.
ઓ બહુ સારું કેવાય, આ કઈ તમે નવું જણાવો.
હા, તમે ગુજો પીસ પ્લાન કરી
હા. આજે જ મેં ઓલું દ્રશ્યમ જોયું ને એમાં પણ શું કે એક ઓલું પ્લાન્ટ હતું. અહ શું કે આપડે ચમ ચમેલી કે શાનું આવે વાઇટ કલરનું ફલાવર આવેને ચમેલી, જેનું તેલ પણ આપડે નથી કાઢતા.
હા, હા.
હા, એ મેન્ટલ હેલ્થ. પેશન્ટ માટે બો સારું હોય તો તમારે શું કે તમારી નડંદને કેજો. ડિપ્રેશનમાં છે તો.
અચ્છા ડિપ્રેશનમાં છે. પણ ઈ મારા સાસુ માટે ડિપ્રેશનમાં છે, બાકી તો અમને બધાને નાખી કીધી એમાં છે.
ના તો પણ
એટલે ઈ અમારી સાથે રે ને તો અમારી માથા માંથી નાખવું પડે.
બધાની નણંદથી પ્રોબ્લેમ જ હોય. હું તમને સાચું કવ તો.
એક વસ્તુ કવ, તમે મારા ભાભીને પૂછી જોજો ને કે હું કેટલી પ્રોબ્લેમેટિક છું.
ના તો પણ, ના મોસ્ટ ઓફ ધ ટાઈમ, મોસ્ટ ઓફ ધ કેસીસમાં હું તમારી નથી કરતો મોસ્ટ ઓફ ધ કેસીસમાં
જ લેને દેને, એમ કેને મને ઇ ના ગમે. તમે તમારા અહ ઘરના એટલે શું હોય કે કોઈ પણ પોતાના હરેક ના પોતાની એક વ્યક્તિગત જીવન હોય છે. પર્સનલ લાઇફ હોય છે, તો એમાં તમારે અહ જેટલું તમે અંદર ઘુસો બહારની વ્યક્તિને ઘુસાડો, કાતો બહારની વ્યક્તિ આવે ડોકાચીયા કરેને ટપકા મૂકે ને ડપકા મૂકે તો પછી ઈ વ્યક્તિ અહ તરફ તમને અણગમો થઈ જાય. કે ભાઈ તું તારું ઘર સંભાળીને રે ને ભાઈ. મારા આ ઘરમાં મને શું કરું મને ખબર છે. ચિંતા ના કરો તમે. ના ગમે હા અને ઘણા લોકો એવા હોય ને કે જે પોતાના લોકો કરતાં બીજાની વાત પર આવી જાય કરીને, તો પછી એમાં ઘર સંસાર તૂટે હા. પછી ઘર સંસાર તૂટેલ આવામાં.
હમ. બહારની વ્યક્તિની તો બહુ મોટી આવડત હોય છે કે અરે શક કેવી રીતે પેદા કરવું કે પછી તમારા વચ્ચે ફાસ્ટ કેવી રીતે પાડવી, અને અ અ મેં તો સા મે તો મેં મને એવું લાગ્યું કે ગામડામાં જ બૈરાવું કરતા હશે કારણ કે નવરો ટાઈમ, અને કોઈ એટલું પણ તમે તો આ શહેરોની પણ વાત કરો છો કે શહેરોમાં પણ એવું જ હોય છે.
અરે શહેરની વાત કરું તમને કેવી કેવી હા, અહયા ની વાત. તો અલગ હોય ગામડા ની વાત તો અલગ હોય. ગામડા છે ને રીતિ રિવાજ ને, એવા બધામાં ડખા પાડી પાડીને એ લોકોની એ ચાતો ચાલતી હોય, અને અનુકરતા હોય. અને અહં ના લોકો ન કેવી રીતના હોય. કે અરે આજો ને. આ વોચ છે ને એટલે આમ કઈક આમ કે આમ કઈ પણ હાથમાં વોચ કરશ તો આ આમા ક હ કર અને આપે બ સરસ લાગે છે. ખાલી બસ, પચાસ સાઠ હજાર ની હશે મને મારા હસબન્ડ ડે છે ને મારી એનિવર્સરી હતી તો એને મને તો ખબર એ નહોતી એને બર્થડે પાર્ટી આપી દીધી એટલી મોટી ગ્રાન્ડ પાર્ટી. આપી દીધ ને, એ પણ ગ્રાન્ડ હયાતમાં આપી દીધી, અને બસ જો નેને ફોર્ ફિફી સિક્ થાઉઝડ ની હશે વોચ આપી. એટલે ઓલી સામે વાળી તો બળી બળી ને રાખ થઈ જાય ને એના ઘરે જઈને ઝઘડા ઘરે. અને હવે તે હવે તો લોકોને મળવાની શું જરૂર છે, ફેસબુક છે ને. તમારા ઘરમાં ઝઘડા કરવા ડ.
જશે લોકો, હા મેં જોયું છે આ બહ કોમન થઈ ગયું છે હવે, કારણ કે
અરે મારી સાથે જેવું થયું તું, મારી સાથે તે જેવું થયું તું, મારા આ મારી બે ત્રણ ફ્રેન્ડ છે અરે જયારે જોય ત્યારે ફોટા જોવ તો હોય બાર ફરવા જ જતી હોય બાર ફરવાર જતાના જ ફોટા હોય, આમને કો આ કેટલું ફરજ તમે મ લઈએ જ નથી જતા, પણ એમાંને એમાં આપણું મગજ બી ખરાબ થાય. પછી ખબર પડી કે કે ભાઈ એક જગ્યાએ જઈને ફોટા શો પાડ્યાને પછી હર દિવસે અલગ અલગ મૂકે.
એ મે છેવા લોકો હા, કે તમારું એક દિવસ તો પૂરું થઈ જાય પછી બીજા ત્રણ ચાર દિવસ સુધી એ વસ્તુ ચાલતી હોય. એવ લાઈફમાં પણ સ્ટોરીમાં મેવા પણ લોકો જોયા છે અને આજકાલ કેવું છે કે હવે તો એક હવે તો પહેલા તો સોશિયલ મીડિયા પર તમારું એક જ એકાઉન્ટ હતું હવે તો લોકો ના બે બે એકાઉન્ટ હોય છે એક પબ્લિક અકાઉન્ટ હોય છે, એક પ્રાઇવેટ અકાઉન્ટ હોય છે. અને અ બંનેમાં પાછું દેખાડો બંનેમાં જ કરવાનું હોય કઈ અલગ ના હોય પણ ઓલામાં થોડુંક અ ઓછો દેખાડો હોય ક્યાંક ને ક્યાંક પ્રાઈવેટમાં પણ પબ્લિક એકાઉન્ટ માંતો એક એટલો બધો દેખાડો કરે અને મેં જોયું છે લોકોને આજકાલ તો અ લોકો બો અ જલ્દી આકર્ષિત થઈ જાય છે આવી લાઈફ સ્ટાઈલ અ મોંઘા મોઘા કેફેઝમાં જઈને કે પછી અ મોંઘી મોંઘી ગાડીઓમાં ફરવાના ઓલા સુ કેય અ ફોટોઝ મૂકીને કે પછી પોતે કેટલા જાણકાર છે, કેટલા લોકોને જાણે છે એમના જોડે ફોટો મૂકીને. અ આ આજકાલનું કહેવાય ને કે દેખાડાની જિંદગી સોશિયલ મીડિયા પર બો વધી ગઈ છે.
વધી ગઈ છે એમ તો હું નરેન્દ્ર મોદી ને બી ઓળખું છું. કારણ કે નરેન્દ્ર મોદી હવે હવે તો ફોટા પાડીને સાથે મુકવામાં ક્યાં વાર લાગે.
એ આઈ હા એ આઈ જનરેટેડ ફોટો આજકાલ બહુ જ કોમન થઈ ગયા છે.
હમમ ઘર હું તો ઘરે બેઠા બેઠા સ્વિટઝરલેન્ડ બી પહોંચી શકું છું.
સાચી વાત છે હા ડીપેક હવે ડીપેક પણ ચાલુ થઈ ગયા છે ડીપેકમાં આખા વિડીયોસ તમારા તમારા અલગ બની જાય છે અત્યારે જ મેં પ્રીટી ઝિન્ટા ઓલું ન્યુઝમાં વાંચ્યું તું કે એનું બી કોઈ ડીપેક વિડીયો બનાવ્યું તે એ લોકો કેસ કરી દે આપણા જેવા હોય તો જોતા જ રેય. કે લોયર ના પૈસા આમાં શું વેસ્ટ કરવા પણ એ લોકોને એ લોકોને એક પ્રોપર ઇમેજ જોઈએ ને એટલે કોન્ટ્રોવર્સીમાં એ લોકોને એ લોકોને કોન્ટ્રોવર્સી જેટલી ક્રિએટ થાય એટલું અ જો દિખતા હૈ વો બીકતા હૈ.
હા હા સાચી વાત છે. અને આમ યે પ્રીતિ ઝિન્ટા ઘણા યે વર્ષોથી તો ગાયબ જ થઈ ગઈ છે એટલે આવી રીતના કોન્ટ્રોવર્સી પેદા કરે.
હા એટલે હવે લાઈમ લાઈટમાં હવે એની મૂવી આવાની છે ને એક બટવારા કરીને એટલે એ ભારત પાકિસ્તાન પર આધારીત છે. હા પાર્ટિશન પર આધારિત છે. હવે લોકો એને કેવી રીતે અપનાવે પાછી પ્રીતિ ઝિન્ટા ને એ જોઈશું મને તો એનું વીર ઝારા વાળું બો મસ્ત હતું. વીર ઝારા લેલો કે પછી કોઈ જૂની મુવીઝ માં એ વીરા ઝારા વાળું મને યાદ છે હજુ હો ના હો માં બી હતા પછી કયું ઓલું બો ચોરી ચોરી ચૂપકે ચૂપકે
હમમ.
એમાં પણ એ સારી એવી ભૂમિકા નિભાવી. પહેલા એ લોકો જમાના હતા હવે પછી હવે નવા એક્ટ એક્ટર્સ નું કામ આવી ગીયુ હવે.
હા એ કરી શકત પણ એને તો હા લગ્ન કરી દીધા તો પછી અને લગ્ન કર કે નાસીક થયે એટલે હા પણ ગમે ત્યાં જાઓ લોકો ફ ઘૂમ ફરીને તો અહિયાં જ આવે છે માધુરી દીક્ષિત જેવા માધુરી દીક્ષિત આવી ગયા તો અહિયાં કારણ કે જે એ લોકોને આદત જેની પડી ગઈ છે જે ફેમની આદત પડી ગઈ છે ઈ પછી એ આદત વગર એ લોકો નથી રહી સકતા. કારણ કે ત્યાં આગળ હા એ લોકોને આ બધું જોઈતું હોય છે. અ કે લોકો એમને બોલાવે લોકો એમનો ઓટોગ્રાફ લે. એ લોકો ના ચાહકો નું ફન નું એ લોકોને હોય છે એવી રીતે.
મેં પણ જોયું છે આ કારણ કે લોકો એ કેવાય કે પછી એક એજ પછી એ લોકો અ કમબેક પણ કરે છે જેમ કે નીના ગુપ્તા. હઈના ગુપ્તા એમની અત્યારે કેટલી બધી મુવીઝ આવે છે અને બધી મુવીઝમાં એમને કાસ કરવામાં આવે છે. હવે એમની ઇન્ડિપેન્ડન્ટ મુવીઝ આવે છે જયારે એ પોતે જયારે એને જવાની માં હતા. ત્યારે એમને એટલું બધું કાસકરમ નતું આવ્યું પણ હવે તો એમને દરેક મૂવીમાં લેવા માંગે છે લોકો. કેટલાકની પારી હવે શરૂ થાય છે. પણ હવે જો તમે જે હે હા. હા એમની ખબર છે મને, હા હમ હમ.
કેવા સાઉથ આફ્રિકન સાઉથ આફ્રિકન નહી
સાસાબા મસાબ.
મસાબા હા એનો અને એવી રીતે અને આવા લોકો હમ.
રેખાજી રેખાજીની તો પારી જ ખતમ થઈ ગઈ, હવે તે તો મુવીઝમાં બી નથી દેખાતા.
હા હા એ ડિવોર્સમાં લાગી પડ્યા હતા ને વચ્ચમાં એટલે.
હ
લગન કરે વ ડિવોઝ એ એવી રીતના મિલકત બનાવતા હતા. હ
સાચી વાત છે આપડે એક બહુ મોટો ખેલ છે તમને ખબર છે? એ ત આવીભી એ લોકોને ખબર પડી જાય કે હવે શું કે હવે આવા પૈસા ભેગા કરવા છે તો લોકો ડાયરેક્ટ ડીવોર્સ પર જ આવી જાય, એટલે એલિમની મળી જાય. ને બોલિવૂડમાં બહુ મોટો ખેલ છે.
અમારે ગ્રુપમાં એક છે રેખા જે અમે નામ જ રેખા. આપ્યું છે એ ન ખબર કે મારું નામ રેખાજી છે, ઈ છોકરીનું કેવું કે મારી એ પીયરેથી મારા ગામની છે એ છ છોકરી અમાર બાજુના ગામની હતી. અમે અમારા ગામની બાજુનું જ ગામમાં આવી રેતી હતી. તો એને શું થયું કે લગ્ન કરાય તો છે ને ગામડામાં નાની નાની ઉંમરમાં લગ્ન કરાવે. તો એના કઈક સોળ સત્તર વર્ષે લગ્ન કર્યા લગ્ન કરીને ગઈ, અને એ ભણતી હતી પોતે. તો ભણતા ભણતા એને પ્રેમ થઈ ગયો કોઈ બીજા છોકરા જોડે. તો અહીં આગળથી ઈ ભાગી ને ત્યાં ઓલા છોકરા જોડે લગ્ન કર. પછી આની જોડે ડિવોર્સ લઈ લીધા ઓકે, એવી રીતે. ત્યાં ભણતર પૂરું કરીને જોબ કરવા ગઈ. તો જોબમાં એને બીજો પ્રેમ થઈ ગયો. તા વરને છોડી દીધું કોલેજ વાળા પ્રેમને અને આની જોડે, ડીવોર્સ લે લીધો. અને છોકરા બધા જોડે કર્યા હા એવું નથી, પેલા અ અલા વર જોડે છોકરું તો આના છોકરા થયા. પછી આગળ અ અહિયાં ત્રીજા ત્રીજા લગ્ન કર્યા એણે. જેલા આમાં અ જોબ કરતી હતી ત્યાં આગળ એને પ્રેમ થયો હોય. પછી ઓલાને ડિવોર્સ આપીને છોડી દીધો હવે તારો છોકરો છેને, તો તું હવે ત એના પૈસા દેવા પડે એમ કરીને બધા પાસે
બધા પાસે હા એટલે મહિનાનો ખર્ચ નીકળી જાય હમ
અને પછી એમના જોડે જ લગ્ન કર્યા તો હવે શું થયું હવે હવે કટાળી ગઈ કારણ કે એનાથી છોકરો હતો ને તો એનો વર જે છે. એલા બે છોકરા કે મારા નથી એટલે એ એને પ્રેમ ન કરે એમાં એમાં એ ઝઘડો કરીને ઈ હવે રે છે અલગ રે છે કોઈ હસબન્ડ વગર રે છે એવી રીતે અને બધા પાસેથી પૈસા એલી મનીના લઈ લીધા છે અને ઘર ચલાવે છે, અને હવે ખબર નઈ ભગવાન શું કરે છે બીજા વરો આવે છે. એના જીવનમાં કે નથી ખબર ન પણ આવું થાય છે.
સાચી વાત છે ચલો આમ જ આપડે વાત કરતા રેશું બીજા વિષય ઉપર પણ ખુબ ખુબ આભાર તમારો
હાજુ